હલો અવાજ આવે છે?
હા આવે છે તને આવે છે?
હા હા કમ્પ્લીટ.
હા હા. કેમનો કોલ કટ થઈ ગયો?
અરે શું ખબર, ઈશુ આવયો હશે કઈ. મે રિસીવ કર્યો અને વિધન વન સ એનડ કટ થઈ ગયો.
હા મેં કઈ કર્યું નથી તે પણ નથી કર્યું. સર્વર એશ્યુ આશે.
હા.
હ. બોલ હમડં તો કહેતી હતી ને ડિ ડિ ઉ
અરે હા એ પેપર અરે સિલેબસ કમ્પેરિઝન ની વાત હતી કે, કમ્પેર કરેલો છે, તો ખાસું એ લોકો ન સિલેબસ ને આમ બહુ સારું એવું હોય છે. પીડીએફ બનાવવાનીને ફોર્મેટ
અચ્છા. એટલે તે કેમનું કમ્પેર કર્યું?
એટલે મારો એક ફ્રેન્ડ મારા જ બેચ નો સ્કૂલમાં અમે જે એક ક્લાસમાં હતા ને તો એને ડીડીયુમાં એડમિશન લીધું. અને મેં આ બાજુ લીધું તો મારી પાસે એ ટાઈમે મટીિરિયલ નહોતું મીન્સ આપડી કોલેજ માંથી શેર ન તોું કર્યું એ લોકો એ તો અને મારે જોવું તું કે એકચુઅલ માં છે શું સિલેબસમાં એમ તો મેને કીધો કે તું આ સેમ કોર્સ કરું છું તો મને તારી કોલેજની પીડીએફ મોકલી આપ તો એણે બધી પીડીએફ શેર કરી હતી તો એણે જોયું મતો એને બધી પીડી એફ સેર કરીતી તો એને જોયુ મે ખાસા પ્રોગ્રામ તો બધા નેક્સ્ટ લેવલ ના હોય છે એ તો આપણે કશું જ નહી કરતા આપડી લેબમાં એમ અને શું કહેવાય જે આપડ થર્ડ સેમમાં ભણતા હોય કે ફોર્થ સેમમાં ભણતા હોય એ એ લોકોને સેકન્ડ સેમ જ પતી ગયું હોય એ લેંગ્વેજ
એ તો બહુ આપડો બહુ મોટો લોસ કહેવાય
હા એજ ને કેમકે તું એજ જો ને આ રીતે કોર્સ ન ક્રેડિટ જ આવી રીતે એ લોકો બે યુનિટ કે ફોર યુનિટ રાખતા હોય તો સિલેબસ તો સ્વાભાવિક છે કે એકદમ ઓછો જ ગણાય એ લોકો એ લોકો ની કમપેરિઝન મા ઓફ યુનિવર્સિટી ઇ માં વધારે સિલેબસ કવર કરતા હોય છે આપડામાં ખબર નહ કેમ આવું રાખ્યું છે
સિલેબસ વધારે પડે છે
એજ તો કેમ કે આપણને એ રીતે એ એય રી ઈ લોકોએ આપણને ટેવ પાડી છે. કે આમ એ હેબિચુઅલ કરી દીધા છે. કે તમે આટલામાં એ નથી કરી શકતા એમ, બાકી આપણને હમણાં વધર હોય અને માથે પ્રેશર હોય કે ભાઈ આટલી બધી પી ડી એફ છે, ઓહો કરવાનું છે, તો આપણે બે યુનિટમાં અત્યારે આપણે આગલા દિવસ ખુલીએ છીએ તો હમણાં બાર ય બાર યુનિટ હોય બાર પી ડી એફ હોય તો જ આપણે અહ કમ્પ્લીટ, બે દિવસ પેલા તો ખુલીએને એવું વિચારે ને કે ભાઈ બાર છે ક્યારે પતશે એમ.
ઇન શોર્ટ આપ આપણને લોડ જ ઓછો છે. જો લોડ-લોડ વધારે હોત તો આપણે કરી નાખતા, કેમ કે અય આપણને ખ્યાલ છે કે આ આપડે કરવાનું છે જ. તો સમભાવ આપડે કરી જ દેતાં.
હા તો કરી દેતા પણ એ એ લોકો આપણને ટેવ પાડે છે એવી. આપણા માઈન્ડસેટ એ લોકો ગોઠવે છે. હું હું કેમ ઉઠાવું? હા ના ભાઈ બધા સ્ટુડન્ટ ભેગા થઈન મને મારશે. કે બેન તન શું ઓછું પડતું તું
ને તને તો આમ ઓછું પડતું હશ
હમ્મ બ એ ને એટલે એવું નહી, એ શું હા
હમ્મ, તને લાગે છે કે સિલેબસ ઓછો છે?
હમ્મ, હાસ તો, લાગે જ ને, કેમકે જે વસ્તુ સેકન્ડ સેમમાં શીખી જવી જોઈએ એ આપડે હજુ ફોર્થ સેમમાં આટલું લાંબુ ખેંચીએ છે તો પછી ઇઝીલી જે પત્તતું એ થાય ને.
પણ નાઈ આ તે આ વાત કહે છે ને મને પણ ખ્યાલ છે મારો કઝિન
હા.
તો ત્યાં આગળ એનો જે સિલેબસ છે ને એ ઘણો સારો છે એટલે આપણને જે જેમ તે કીધું કે આપણને જે અહ પ્રોજેક્ટસ આપણને જે ટાસ્ક ત્રીજા કે ચો થોમસ ચોથ થા સેમ માં આવેને
હમ્મ, હા એ
એટલે આ લોકો આપણને એકદમ જે લોએસ્ટ માં લોએસ્ટ હોય છે ને ત્યાંથી ચાલુ કરે છે, ધીમે-ધીમે કરે.
હા એજ.
ટિંગ જ ત્યાંથી કરે છે. એટલે એ લોકોને એમ સારી રીતે ટ્રેન કરે છે.
હા.
હમ્મ એ જ પણ પછી અહ એમના ત્યાં કોલેજનું એન્વાયરમેન્ટ પણ ઘણું સારું છે. વાતાવરણ. આપણે સારું છે બટ હમ્મ.
હું ગઈ હતી ત્યાં એડમિશન માટે પણ મને છે ને ઓનલાઈન અહ ઓફલાઈન ના, ના ઓફલાઈન સીટ અવેલેબલ નથી. લાસ્ટ મુમેન્ટ ઉપર ગઈ તી, અને ઓનલાઈન અવેલેબલ હતી પણ ઓનલાઈનમાં બે લોકો પચાસ હજાર કેતા તા એક સેમ
એક સેમના? હા પણ એમાં ત્યાં અહ બી એસ સી, આઈટી કરતાં આપણી આપણા સ્ટ્રીમની જ ફી વધારે છે.
હા.
ઈ ખ્યાલ છે તને?
એ મેં પૂછાવડાયું ના તો મેં આપણી સ્ટ્રીમનું પૂછ્યું તું તો મને પચાસ પંચાવન હજા જારની અંદર કીધું તું.
એટલે આમાં શું મારે કઝિનનું એડમિશન જયાર લેવાનું હતું ત્યારે અમે ઇન્ક્વાયરી કરી. એટલે બંનેવનું પૂછ્યું.
અને અમને પ્રિન્સિપલે સજેસ્ટ કર્યું કે તમે બી બી એસ સી આઈટી માં લો.
ઓકે.
હા પછી અમે અહ ફી સ્ટ્રક્ચર જોયું, તો પેલાંની ફી અહ મેબી સિક્સટી ફાઇવ હતી, બી એસ સી આઈ ટીની. અને અહ બી સી એ ની મેબી સેવન્ટી ફાઈવ કાં તો એઈટી હતી.
ઓકે.
આ લાસ્ટ યરની વાત છે.
હા.
એમાં આવું કંઈક થયું તું.
હમ્મ બરોબર. ચે પણ એ લોકો એવું આપણને ટ્રેન બી કરે છે. અને ચારૂસ જ છે હા ચારું સ ડી ડી યુ એ લોક કોની હવે તું એજ વિચાર એમનો સ્ટુડન્ટ પ્લેસમેન્ટમાં બેસે અને આપડી કોલેજ નો સ્ટુડન્ટ પ્લેસમેન્ટમાં બેસે તો આપણી કોલેજ નો સિલેબસ ઓછો છે, એટલે સ્ટુડન્ટ જો પોતાની રીતે પ્રિપરેશન કરતું હોય ઘરે તો બધી ચેનલ્સ પરથી, ઓનલાઈનને બધું કરતો હોય તો એને વાંધો ના આવે, તો કદાચ આપ ણી કોલેજનો સ્ટુડન્ટ કરી શકે પ્લેસમેન્ટમાં એ પાસ થઈ શકે, પણ ચારુસ ત વાળા આપણા કોલેજમાંથી કોઈ સ્ટુડન્ટ કરતું જ ના હોય એ રીતે પ્રિપરેશન, અને જે કોલેજ વાળા કરાવે છે કરીન બેસી રે અને સ્ટીલ પેલા લોકો તો વધારે જ કરવાના છે, એ લોકોને તો સિલેબલ્સમાં વધારે જ શીખવાનું છે તો એ લોકોના ચાન્સ વધારે રે. ને પ્લેસમેન્ટમાં પાસ થાવાના.
ઓફકોર્સ.
અહ હા. એટલે કોલેજ નું આ રીત નું હોય છે સિલેબસ વાઈઝ. લૉસ તો આપણને છે જ પણ અહ એડમિશન ના લીધે આપરે કશું કરી નય શકતા હવે. અને આપણે જોડે બીજું બી વર્ક કરતા હોય ને એટલે આપણને એટલો ટાઈમ ના મળે.
હમ્મ, પણ એક વસ્તુ તું જોજે કે આપ આપણા કરતા એમની કોલેજનું રિઝલ્ટ સારું આવે છે.
હા, આપણે ઓછો સિલેબસ હોયને બી આપણે નઈ લાવતા.
હમ્મ.
યુનિવર્સિટીનું, આજે એસવાય નું, સ્ટુડન્ટ એસવાયનું રિઝલ્ટ આવ્યું ને, જયારે આપરા એસવાય નું હો, ત્યારે એક બી સ્ટુડન્ટ એમાં એવું હતું કે, વીસ માર્ક્સ નો એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ હતો. તો એના માર્ક્સ એ લોકોએ એડ નતા કર્યાં એટલે એક એવી ભૂલ થઈ હતી. કે એડ નતા થયા, સ્પેક ના જ સ્ટુડન્ટના તો, અને તો બીજી બધી કોલેજીસના થઈ ગયા હતા. એટલે એ લોકોનું રિઝલ્ટ તો પરફેક્ટ હતું. હવે આપણા જે કેટલા સ્ટુડન્ટ છે ને દોઢસો. એમના માર્ક્સ એડ નતા કર્યા. તો એ લોકોએ અપડેટ કરવા પછીથી આપ્યું હતું. તો બી એડ કર્યા વગર બી આપણાં કોલેજમાંથી એક બી સ્ટુડન્ટ નતું છે. રેન્કરનું લિસ્ટ હોય ને, યુનિવર્સિટીનું એમાં એક બી સ્ટુડન્ટ તો. એટલે એચોડી એ તો બોવજ ખખડાયા ત બધાને કે તમે કરો છો શું એમ?
ખખડડાયા તા?
હા કેમ કે, ત્યાંથી નવ સીજી એટલે બોલ્યા તા બહુ કે, તમે શું રિઝલ્ટ લાવો છો આ?
એવું શું? બીજું શું બોલ્ષા તા?
એટલે વધારે તો જે ટોપર હોય એમને જ કે, એવરેજ
તને એટલે તને બોલતા નહી?
ના મને નહી. હ ના ના! બીજા બધા આગળ ટોપર છે ને, એ લોકોને કેહતા હતા કે તમે આટલું લાવો છો તો થોડું વધુ સારુ રિઝલ્ટ લાવો તો અલા ખરેખર પૂછ પુછી જો જે તું કોલેજમાં. હા!
હા રોડ હવે કાલ પૂછવું? પડશે.?
હા! પૂછી જો જે. એડ કર્યા અને માક્સ એડ કર્યા ને એ પચીસ વીસ કે પચીસ ખબર નહીં તો એના પછી કઈક બે સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં આઠમા ક નંબર ઉપર આયા બહુ જ
ના ચલે આ તો આપડે આવતા હોય તો હું તો અટકી જાઉં ને
હા
મારો રેન્ક આવતા આવતા અટકી છે
હ હ હ હા વધારે થઈ ગયું હા
હ કે ટાઈમ હમ હમ બરોબર તો કરવું પડે
એટલીસ્ટ એ લોકો આપણી જોડે નાઈન ફિફ્ટીની કે નાઈન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ની એક્સપેક્ટેશન રાખ છે.
કોણ પણ તમે અમે નાઈન લ એ પ્રમાણે ન ભણ હોય ખરાણ કે
એ તો છે ને મેન હવે એવું આપડા કહેવાય અને એક્સેપ્ટ કરાય હમ
અ સાંભળો હું તને કોલ કરું હું કરું હા હા હું કરું કરું હા હા